તે
તું કેમ છે
હા મેં પણ મજામાં જ છું અરે યાર મે એ મે ભૂલી ગઈ હતી મને વાત કરવાનું હતું કે તારા ઘરે એ કલર થયું હતું તું ને મને કરાવવાનું હતું તમારે ઘરે
હા મારા ઘરે થયું હતું કલર એ તો વર થઈ ગઈ તું બોલી
કેટલા મતલબ ખર્ચ કેટલું થયું તારું
એ તો લગભગ સાઠ સત સાઠ સિત્તેર હજાર થયું
હે બાબા એટલું બો બહુ વધારું નહી લાગ્યું યાર અમે પણ વિચારતા નથી કરવા બટ તો તો બહુ મગું કે થોડું ઓછું નહી થાય
જેવું કલર કરાવશે તેવું લાગશે
હા
હમ
તું તારા ઘરે કઈ કલર કરાવવી
મારા ઘરે તો એ વોટરપ્રુફ વાળું કલર થયું હતું
સારું છે એમાં કઈ એમ નીકળીતું નહી જાય કલર
નઈ નની નીકળે ક્યાં હજુ સુધી મારું કામ ક્યાં નીકળય્યું છે
નીની કાળીઓને હા મે મે સારા ઘરે આવ્યું ને તો મરે ત ઘરે નું કલર બહુ જ સારું લાગત્યું એટલે મેં વિચારતી હતી હા એ જ વિચારતી શું કેવું કઈ કલર છે જો મારે ઘરે શું છે નાના નાના છોક મારા બેનની છોકરીઓ છે ને પેન્સિલ લખી કાઢે પછી ડ્રોઈંગ કરે ને એટલે બહ ગંદુ થઈ જાય દેવાલ
એમાં તો જે ગંદકીી લાગ્યું રહે એ પણ ઓછવાથી સાફ થઈ જાય પોતા કરવાથી
શ તો એજ તું એક વાર તારા પપ્પા ને કેજે ને એમ મારા પપ્પા થી વાત કરી લે મે મારા પપ્પા પણ કરાવવાના થોડું ઓછું કરી દે તો સારું ને
હામે મારા પપ્પા થી વાત કરીશ
હા તાર પાપા ના કોઈ પચાણ વાળા હશે ને કલર વાળા
હા પચાન વાળા તો હતા પણ એ વર્ષ પહેલાનું વાત છે ત્યારે જ સિત્તેર હજાર લાગી હતી
હા અમે પણ આવ્યા હતા ને એ ઘરે તો કરાવ્યા હતા તે તે હમણાં નથી નહી મળે યાર એ તો ઓફ થઈ ગયા છે તો અમે પણ તેનાથી જ કરાવત અરે મતલબ જે મારે ઘરે પેલા કર્યું હતું ને કલર એ હમણાં નથી રહ્યું યાર એ એ ઓફ થઈ ગયો એવું બીજું કોઈ તો છે નથી
કોઈ વાત નથી હું મારા પપ્પા થી વાત કરીશ ને એમ
હા થોડો થોડા ઓછા કરાવજ કેમ કે એટલું બજેટ નહી મળેને હા તો એમ તો કઈ નહી વધારે પણ બોલે તો નહી કરના નેક્સ્ટ નેક્સ્ટ યર કરવાના શું
સારું નેક્સ્ટ ઈયર કરાવી લેજ જે ની થાય
હા મને તો બેદી પિંક વગેરે બહ ગમે છે કલરમાં એમ વિચારએ કરું એમ તો તને ખબર છે મારા ઘરે ગ્રીન લાગેલો છે ને, એમાં તો બધું અમે જ મળીને કલર કરીએ. પેલા એ આવી છે ને રે રેડ કલર એ કરુ પછી બ્લુ કલર, એ બધું મારી દઉ. તું?
તું એ મારેલું?
હા, યાર મેં. તે સૂતી કપડા લે લીધું, અને પછી મસ્ત કલર કાઢીને નાખી.
અરે, એ તો ખુબ સારી વાત છે. એમાં તો પૈસા પણ ની લાગે.
એ યાર એ સું ફાલતુનો બ બીજાને આપવાનું. આપણે કરી શકીએ એમાં તો.
તું ખૂબ
હમ્મ.
સારું છે, કોઈની જરૂર પણ ન નથી પડી.
હા, એ બધું આપણે કરવાન. નાન્લી નાન્લી કામ બધાને ની આપવાનું, ફા અને બીજાને આપતી તો કેટલા ખર્ચા પણ થસે અને હા શું કામ પણ આપણે હિસાબથી ની કરી આપસે, એટલે આપણેે જ કરવાનું આપ આપણને જો બરાબર લાગે ત્યાં કરવાનું
છેલ્લું તો ત્રણ હજાર રુ પિયા બતાવ્યા
હા, તો તું ત્રણ હજાર ખોટા શું કામ ખર્ચા કરવાની? તું તારા પપ્પા પ્પાને કેહજે કલર લાવી આપે, અને પછી તું કરજે. મેં તને બતાવી
હા, તું મને બતાવસે તો હું કરી નાખીસ.
હા, કરજે. મેં તો એવી જ રીતે કરું. મારે તો બો કંટારો આવે. એક એક છે મારું ગંજી ખરાબ, કેમકે એ તો પડે છે ને છીટો એનો. તો એ જ પહેરીને કરું.
તું એકલી જ કરી નાખે છે?
ની ની, મેં કરું અને મારી બેન છે. તારી પણ છે ને બેન? તે તે, એના સાથે કરશે, તો હોય જસે. જલ્ જલ્દી થઈ જશે.
કેટલા કલાક લાગેલા?
અરે, કલાક તો લાગે છે. અ બે બે કલાકમાં મોટું છે તારું
તારા જેટલું જ છે
મારે જે એટલું જ છે તો થઈ જશે બે કલાકમાં થઈ જશે
બે કલાક લાગી જશે
હા બે કલાક કેમકે પૈસા પણ તો બચી જશે ક્યાં તું ત્રણ હજાર આપવા જશે અને ક્યાં જઝીરો બેલેન્સ
હા પૈસા તો બચશે ફક્ત કલર ના પૈસા લાગશે
બ્લુ કલર તાવજ સારું લાગે છે
બ્લુ કલર તો મને
હા પત્રરો યાર ચેન્જ કરાવાનું છે પત્રો પણ બહુ ગંદુ થઈ ગયું છે એટલે
અ અમારા પણ પતરા તૂટી ગયા છે
હા મારા પણ બહ જ એ તો મેં કેવી રીતે જોડી જોડીને એમ કઈ ના કઈ કરું તને ખબર છે કપડોમાં પૂઠ્ઠો નહી નીકળે છે એમ એસ શું કર્યું જે કઈ પણ કપડાં નીકળે ને બધાનું મેં એક રાખેલું અને બધાને એક પતરામાં લગાવી દીધું
ઓ ખુબ સારું
સારું પણ લાગે અને લગાવવાની જરૂર પણ ન પડી તો હરા પર ચેન્જ હા પહેલા તો ચાલી બે સાલ પણ હમણાં ચેન્જ કરવું પડશે કેમ કે વધારે તૂટી ગયું છે આ તો બારીિશ આવશે તો વધારે હા જરૂરી છે ને એટલે તો કેમ કે ક્યારે ક્યારે વરસાદ આવે ને તો ઉડી જાય વધારે ઉડી જાય એટલે
ને વરસાદ પણ ઘરમાં આવી જ જાય
હા એટલે તો પત્ર લગાવવો જ પડશે હા તો વાત કરજે તારા પપ્પા ના
હા હા વાત કરીશ તને કયું કલર ઘરમાં લગાવવું
એ તો મારા બધા મારે બેન લોકો છે ને એ લોકો બધા વિચારશે એ લોકો ને પણ
બનું બેસે ને કોઈ કોઈ બોલશે પર્પલ કોઈ બોલશે પિંક એવું એવું કલર બોલ તેમેમ હશે હા હા હા સારું લાગે એમ ડાક નહી કરાવવાનું અમે એમ તો એ લોકો વિચારે તને ખબર છે લાઈટ એકદમ લાઈટ બ્લુ આવે છે સ્કાય બ્લુ જેવું.
આ તો ખુબ સારું લાગે.
કેમ કે એનાથી શું થાય. એક એ કલર શાંતિ લાગે. ઘરમાં અને પછી હા એકદમ જેમ કે હોસ્પિટલમાં જઈએ તો જે તને ખબર છે એકદમ લાગે છે શાંતિ છે એવું ઘરમાં પણ લાગવું જોઈએ.
એકદમ ભારે લાગે તો બેકાર લાગે.
તની ખ પર છે. રેડ એવું કલર કરીએ ને આપડે તો તેનાથી જે જે માણસ ને ગુસ્સો પણ આવે ને એને જોઈ ને વધારે ગુસ્સો સ્વાભીજ બહુ ગુસ્સા તરીલાકે
એટલે તો હલકું કલર સારું છે.
હા મેં મે તની મેં ગેલી મારી ફ્રેન્ડની ઘરે ત્યાં ને રેડ કલર હતું મે જોઈને. . રેડ કલર બ્લુરેેડ તમ આટલું સારું નઈ લાગે યાર. તો ઘુસ્સો ન
સારું લાગ્યું.
રેડ ગુસ્સો નું પ્રતિક છે એને ખબર છે કે નને કઈ બોલું
મારા ઘરનું કલર કોમ્બિનેશન કેવું છે.
તારા ઘરનું તો બહુ મસ્ત છે એટલે તો મેં તને કીધું છે યાર
એ તો મારી મમ્મી એ સિલેક્ટ કરાઈું.
જો મારી બેન ની છોકરી આવી જવાની હમણાં કરાવીશ તો એ .
એનું શું નામ છે?
એનું નામ છે અલીના.
એ કેટલી મોટી
એ તો હમણાં પાંચ વર્ષની થઇ છે.
તે તો
હા
બહસ સ્ન હશે
બહ બહ મસ્તી કરે બધા નું નાકમાં દામ કરી નાખી છે એની મમ્મી તો બો હારે તને ખબર છે એની મમ્મી કે છે આવશે ને હું એને તારા પાસે જ રાખજે મેં તોને ની લઈ જવાની એને મે હા ચાલ ત એમ એમ પણ તારા સાથે નહી રેવાની એમ પર મારી સાથે માસી લોકો સાથે વધારે ર છે એ લોકો
એનો ફોટો મારી પાસે પણ ભ મોકલશે
હા હા હા ચોક્કસ તારા ઘરે આવશે જો આવશે ને તારા ઘરે પહેલા તો એ પહેલા ફ્રીજમાં જોશે શું શું છે પણ તની એક વાર મારી બેન લઈને ગયેલી હશે તારા ઘરે યાદ છે તને હા વો નાાલની હથી ત આરેતે
હા યાદ આવ્યું મને ફ્રીિજ ખોલતી હોય એમ કરતી હશે
બહુ હોશિયાર છે યાર ત ખબર છે ઇન્ડો હાથ મળે છે અને પછી એ આમ નહી વિડીયો વગેરે જોય છે યુટ્યુબમાં જોઈ છે ઈન્ડો આમ ચાલે પછી પાડી નાખે બહ માર્ મ્મી થ એ તો
ભણવા જવા લાગી છે
હા ભણવા જાય ટીરતીડ ધ્યાન આપો વધારે તો મસ્તીોને એટલે અરે ભણવાવામાં તો નીમ હે યાર એને લાડ બહ મળી ગયો એટલે હા એને શું થું કેમ કે નાલની છે એક તો મારા ઘરે છોકરી છે એટલે
એ એને ખુબ લાડ લાડ પણ કરતા હશે
બધા યાર બધા બહુ લાડ કરે એટલે કઈ કાઈ પણ જોઈએ કોઈ ના કોઈ આપ આપી દે કોઈ એ માસ આપીધે એને મમ્મી ની પણ પૂરી કરે તો લોકો છે એનું પૂરું કરી જ દે
માસી લોકો
અરે તને ખબર છે પાણીપુરી તો એનું શું બોલું એ પાણીપુડી લવર છે એટલા તો આપડે પણ થઈ શકીએ તીખું જેટલું એક ખાઈના પે
એ ખાઈ જાય એટલું પાણીપુરી
ખાઈ જાય આપ ત્યા તોટલું મોટું ન ત્યાં તો બહુ મોટું મળે છે ને
એમ તો ફક્ત દસ રૂપ રૂપિયા ના ખાઈ શકો એટલાથી વધારે નથી
તું જોઈ લેજે ને આવશે ને તું જોઈ લેજે બહ મોટું મોટો ખાઈ જ બહ નાાલ લે શું કવું એને હા પાણીપુરી લવર છે એકદમ એને સપ્તામાં જોઈએ છે
સારી છે એવું જ રહેેવા જોઈએ
હા પર સારું નઈ યાર કેમાં સપ પાણીપુરી વગેરે છે ઘ ઘરે દાળ ચાવલ બને છે તું એ તો ખાઈ જ ન
ઘરનું ખાનું
વધારે નની ખાય પાતળી જ છે યાર મોટી ની મળે
કઈ નઈ સહી થઈ જશે
હા ચાલ કઈ નહી તારા પપ્પા થી વાત કરી લેજે. ચાલ ઠીક છે ભાઈ, તું પણ કામ કરી લે. ઠીક છે, હમ્મ.